હલો.
નમસ્કાર તમને અવાજ આવે છેમારો?
હા હા આવે છે અવાજ.
હા તો આજે આપડે જે વા પીપલ ટ્રાવેલ છે એટલે લોકો ના માટે આપણે મુસાફરી કરે છે તેના વિશે વાત કરીશું.
હા આ ખુબ જ રસપ્રદ વિષય છે. મુસાફરી માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે.
હા અ તો આપડે સૌથી પહેલા જે ટ્રાવેલ નો અર્થ સમજીએ. ટ્રાવેલ એટલે કે આપડે જગ્યાથી બીજી જગ્યા સુધી જે જવાની પ્રક્રિયા હોય છે એને આપડે ટ્રાવેલ કહીએ છે.
બરાબર લોકો નાના અંતરથી લઈને હજારો કિલોમીટર સુધીની મુસાફરી કરે છે.
કેટલાક લોકો તો દેશની અંદર મુસાફરી કરે છે અને કેટલા લોકો વિદેશ પણ જતા હોય છે.
મુસાફરી પાછળ ઘણા અલગ અલગ કારણો હોય છે.
આજે આપણે આ બધા કારણો વિશે વાત કરીશું.
ચાલો સૌથી પહેલા અ લે અ લીઝર ટ્રાવેલ વિશે વાત કરીએ.
હ આ જે ટ્રાવેલ છે એનો મતલબ એ છે કે મનોરંજન માટે કરવામાં આવતી તી મુસાફરી.
આવા પ્રકારની મુસાફરી લોકો રોજિંદા જીવનમાંથી થોડો વિરામ લેવા માટે કર તા હોય છે.
જીવનમાં બધું ઘણું વ્યસ્ત બની ગયું છે.
અ લોકો રોજકામ અભ્યાસ અને જવાબદારીઓમાં વ્યસ્ત હોય છે.
હ અ તેથી જ ઘણા લોકો રજાના દિવસોમાં નવી જગ્યાઓ જોવાનું પસંદ કરતા હોય છે.
આવી નવી જગ્યાઓ જેમ કે બીચ છે પહાડો છે જંગલ અને હિલ સ્ટેશન તો આ માટે લોકપ્રિય છે.
હા જે લેઝર ટ્રાવેલ છે એ લોકાને માનસિક રીતે તાજા બનાવમાં મદદ દ કરે છે.
અ તે લોકોને નવા દૃશ્યો અને નવી જગ્યાઓ જોવાની તક આપે છે.
હમ ઘણા લોકો પ્રકૃતિની વચ્ચે સમય પસાર કરવા માટે પણ મુસાફરી કર તા હોય છે.
અ પ્રાકૃતિમાં સમય પસાર કરવાથી શાંતિનો અનુભવ થાય છે.
કેટલાક લોકો તો સમુદ્ર કિનારે જવાનું પસંદ કરતા હોય છે.
જ્યારે કેટલાક લોકો પહાડો અને ઠંડી જગ્યાએ જવાનું પસંદ કરે છે.
હ આ આ પ્રકારની મુસાફરીમાં ફોટો લેવું પણ એક મહત્વપૂર્ણ ભાગ છે.
અ લોકો આ સુંદર દ્રશ્યને યાદગાર બનાવવા માટે ફોટોઝ અને વિડીયો બ નાવતા હોય છે.
હ આ મુસાફરીથી લોકોને નવી જગ્યાઓની માહિતી મળતી હોય છે.
અને એ તો છે પણ તેની સાથે તે જગ્યાઓની સંસ્કૃતિ વિશે પણ જાણ વા મળે છે.
હા હવે આપણે જે એજ્યુકેશન છે, એના માટે જે ટ્રાવેલ કરતા હોય એના વિશે એ વાત કરીએ.
હા શિક્ષણ માટે ટ્રાવેલ કરવું પણ ઘણું સામાન્ય બની ગયું છે.
હમ વિદ્યાર્થીઓ છે એ ઘણી વાર બીજા શહેરોમાં અભ્યાસ માટે જતા હોય છે.
છે એ વાત તો કેટલાક વિદ્યાર્થીઓ વી વિદેશમાં પણ ઉચ્ચ શિક્ષણ મેળવ વા જાય છે.
હા આવા ટ્રાવેલથી જે નવી શિક્ષણ પદ્ધતિઓ છે, એ પણ આપણને જાણવા મળ તી હોય છે.
અ વિદ્યાર્થીઓને અલગ અલગ વિચારો અને સંસ્કૃતિ સાથે પરિચય ય થાય છે.
હા જે આપણે આ બધી જે શિક્ષણ રિલેટેડ જે બધી ટૂલ્સ હોય એમાં પણ શિક્ષણને મહત્વપૂર્ણ ભાગ છે.
સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ અ મુલાકાત લેતા હોય છે.
હા જે મ્યુઝિયમ છે. એની મુલાકાત પણ એજ્યુકેશનલ ટ્રાવેલ નુ જ એક ઉદાહરણ આપે છે.
ત્યાં લોકો ઇતિહાસ કાલા અને વિજ્ઞાન વિશે ઘણા ના શિક્ષી શકે છે.
હા એજ્યુકેશનલ ટ્રાવેલ છે. એ પુસ્તકની બહાર નું જ્ઞાન આપે છે આપણને
એ વ્યક્તિને વાસ્તવિક દુનિયા સાથે જોડવામાં મદદ કરે છે.
હમ્મ કેટલાક લોકો હોય છે જે બધા ટનિંગ પ્રોગ્રામ્સ હોય છે એના માટે પણ મુસાફરી કરતા હોય છે.
આવી ટ્રેનિંગથી નવું કૌશલ્ય વિકસિત થાય છે.
હા જેમકે કોન્ફરન્સ અને સેમિનારમાં હાજરી આપવા માટે પણ લોકો મુસાફ મુસાફરી કરતા હોય છે.
આવી જગ્યાઓ પર ઘણા નવા વિચારોની આદાન પ્ર્રદાન થાય છે.
હા તો આના પછી હવે આપણે બિઝનેસ ટ્રાવેલ વિશે વાત કરીએ.
અ હા બિઝનેસ ટ્રાવેલ આજે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.
હા જે વેપાર સંબંધિત કામ માટે જે લોકો ઘણી જગ્યાએ જતા હોય છે.
મીટિંગ છે કોન્ફરન્સ પ્રોજેક્ટ માટે પણ મુસાફિરી કરવી પડે છે.
હા જે મોટી કંપનીઓ હોય છે. એમના જે કર્મચારીઓ હોય છે, ઘણી વાર અલગ શહેરોમાં જતા હોય છે જ.
કેટલીક વાર વિદેશ યાત્રા પણ બિઝનેસ ટ્રીપના ભાગમાં હોય છે.
હા બિઝનેસ ટ્રાવેલથી નવા ગ્રાહકો સાથે સંબંધ બને છે.
બિઝનેસ ટ્રાવેલથી અ વ્યાપારની નવી તક પણ મલે છે.
હા જે વિવિધ બજારો હોય છે. એને સમજવા માટે પણ મુસાફરી જરૂરી બની જાય છે.
વિવિધ પ્રદેશોમાં લોકોની જરૂરિયાત અલગ હોય છે.
હ તેથી વેપારીઓ ત્યાં જઈને માહિતી મેળવે છે બધાની.
પ્લસ બિઝનેસ ટ્રાવેલ અર્થતંત્રને પણ મજબૂત બનાવવામાં યોગદાન આપે છે.
હા જે હોટલ, ટ્રાન્સપોર્ટ અને જે અન્ય સેવાઓ હોય છે... એને પણ તેનાથી લાભ મળતો જ હોય છે.
બિઝનેસ ટ્રાવેલના કારણે ઘણા રોજગારની તક ઉભી થાય છે.
હા એના પછી આપડ જે એનું કલ્ચર હોય છે... એના વિશે આપણે વાત કરીએ.
હા આ પણ મુસાફરીનું એક ખૂબ જ મહત્વપૂર્ણ કારણ છે.
હા લોકો બીજા પ્રદેશોની જે સંસ્કૃતિ હોય છે... એને સમજવા માટે મુસાફરી કરતા હોય છે.
દરેક પ્રદેશની પોતાની પરંપરા હોય છે.
હા એના જોડે જોડે જ દરેક પ્રદેશના ભોજન, ભાષા... અને તહેવારો અલગ જ હોય છે.
મુસાફિરીથી આ બધી જ વસ્તુઓ નજીકથી જોવાની તક મલે છે.
લોકો એકબીજાની જે પરંપરા હોય છે... એનું સન્માન કરતા પણ શીખતા હોય છે આનાથી.
સંસ સાંસ્કૃતિક વિનિમયથી સમજમાં એકતા વધ વધે છે.
હા જે લોકો હોય છે એ નવા મિત્રો પણ બનાવી શકે છે.
હા અને વિવિધ સમુદાયો વચ્ચે સમ સમજણ વધે છે.
હા કોઈ પણ દેશની સંસ્કૃતિ હોય છે એને સમજવા માટે મુસાફરી એક... એક સરસ માધ્યમ બની જાય છે.
તે લોકોને વિશાલ દ્રષ્ટિકોણ આપે છે.
હમ્મ, મુસાફરી થી જે લોકો હોય છે એમને સમજાવવા મળે છે કે દુનિયા કેટલી જ વિવિધ છે.
અને આ વિવિધતા જ દુનિયાને રસપ્રદ બનાવે છે.
હા. આના પછી આપણે મુસાફરીના અન્ય મહત્વપૂર્ણ કારણો વિશે વાત કરીએ.
અને આ વિવિધ હા અને હજુ પણ ઘણા અ અન્ ક્યાં કારણો છે જે વિશે આપણે આગળ વાત કરીશું
હા જેમ કે આપણે એડવેન્ચર ટ્રાવેલ છે આપણે એના ઉપર હવે વાત કરીએ. હ
ચાલો આ સાત આ ભગ પૂરો કરીએ.
એડવેન્ચર ટ્રાવેલ એટલે ઘણા લોકોમાં લોકપ્રિય બની રહ્યું છે. અત્યારે
એડવેન્ચરનો અર્થ જે રોમાંચ અને નવા અનુભવો શોધ.
હક લોકો રોજિંદા જીવનથી અલગ અનુભવ મેળવવા માટે એડવેન્ચર ટ્રાવેલ કરે છે.
અ આવા ટ્રાવેલમાં શારીરિક અને માનસિક બંને પ્રકારની તૈયારી જરૂરી પૂરી હોય છે.
હઅ એડવેન્ચર જે ટ્રાવેલ હોય છે. એમાં અ ટ્રાવેલ અને ટ્રેકિંગ છે એ બધું ખુબ પ્રસિદ્ધ ઉદાહરણ છે એના.
ટ્રેકિંગમાં લોકો પહાડી રસ્તા પર ચાલીને ઊંચા સ્થળ સ્થળો સુધી પહોંચવાના છે.
હા. આ પ્રક્રિયા દરમિયાન છે સુંદર પ્રાકૃતિક દ્રશ્યો જોવા મળે છે આપણને. હ
કેટલાક લોકો છે એ તો જંગલ ટ્રેકિંગ પણ કરે છે.
હ એના જોડે જોડે હાઈકિંગ અને પણ એડવેન્ચર નું એક ટ્રાવેલ ન એક મહત્વપૂર્ણ ભાગ બને છે.
અરે હાઈકિંગમાં લોકો લાંબા અંતર સુધી પ્રાકૃતિક વિસ્તારોમાં ચાલે છે.
હા આ ક્રિયાથી જે સહનશક્તિ છે એ પણ વિકસિત થતી હોય છે.
અને પ્રાકૃતિ સાથે નજીકનો સંબંધ પણ બને છે.
અ કેમ્પિંગ છે એ પણ એક એડવેન્ચર ટ્રાવેલ સાથે જ જોડેલી વસ્તુ છે.
કેમ્પિંગમાં લોકો ટેન્ટમાં રહે છે અને પ્રકૃતિ વ વચ્ચે સમજ એ પસાર કરે છે.
હા હા આ અનુભવથી અલગ પ્રકારની જીવન પદ્ધતિનો પરિચય મળે છે આપણને.
કેટલાક લોકો તો પહાડોમાં કેમ્પિંગ કરે છે.
હઅ જ્યારે તો કેટલાક લોકો જંગલમાં કેમ્પિંગ નો આનંદ લે છે.
અ વોટર સ્પોર્ટ્સ પણ એડવેન્ચર ટ્રાવેલનો મહત્વપૂર્ણ ભાગ છે.
જેમ કે રિવર રાફ્ટિંગ છે, કયાકિંગ છે અને સર્ફિંગ છે એ બધા એ તે વધારે છે.
આ પ્રવૃત્તિઓમાં અ સુરક્ષાની ખૂબ જરૂર હોય છે.
હ આપડે આ બધું કરીએ તો આપણા જોડે ટ્રેન ગાઈડસ હોય... એમની મદદ લેવામાં આવતી હોય છે.
એડવેન્ચર ટ્રાવેલથી હિંમત અને આત્મવિશ્વાસ વધે છે.
હા જે લોકો હોય છે એ નવી પર પરિસ્થિતિઓ નો સામનો કરવાનું... શીખે છે.
અ તેઓ મુશ્કેલોમાં પણ શાંત રહેવાના પ પ્રયત્ન કરે છે.
હ જે એડવેન્ચર ટ્રાવેલ છે. એમાં એ માત્ર એક મનોરંજન નથી.
એ વ્યક્તિત્વના વ્યક્તિત્વ વિકાસમાં પણ યોગદાન આપે છે.
હા આજની આપડી વાત થી આપણેે એ જોયું છે કે જે આપણે ટ્રાવેલ કરીએ... એના અલગ અલગ કારણો હોય છે, અમુક લોકા કામથી જતા હોય, અમુક એમના શિક્ષણથી... જતા હોય, અમુક લોકો આરામ કરતા હોય, ને અમુક લોકોને ખૂબ એનો જ રોમાંચ લેવો હોય.
હા.
તો આના પર તો આપણે ખાસી વાત કરી શકીએ, પણ આગળની વાત આપડે હવે ફરીકાર માટે... રાખીએ.
આરું સાર ચાલો